કેમ છ
બસ મજામાં મજામાં.
હા તું ખાલી એમ બસ મજામાં ખુશખબરી છે. મારી માસી માસી ને ત્યાં છે ને એક મારી બેન હતી એને ઘરે આજે દીકરીનો જન્મ થયો છે.
ઓહો સરસ સરસ તો તો લક્ષ્મી આઈ કેવાય.
હા હા. આપણેે તો એમ પણ દીકરીને ઘરની લક્ષ્મી માનતા હોઈએ છીએ.
એટલે જ મેં કીધું લક્ષ્મી આઈ કેવાય એમ
હા અને દીકરી તો કેવું ઘરનું ગૌરવ હોય છે ને પરિવારની ખુશી અને દેશનું ઉજ્જવળ ભવિષ્ય હોય છે
એટલે જ તો દીક ક્રી ભગવાન એના જ ઘરે આપે જેને સંભાળવાની તાકાત હોય જેનામાં તાકાત હોય
હા સાચી વાત અને એક સમય તો આમ એવો હતો જયારે આમ દીકરીને દીકરા કરતા ઓછી મહત્વ બની માનવામાં આવતી હતી પરંતુ આજના સમાજમાં ઘણો બદલાવ આવ્યો છે આજની દિકરી તો આમ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે અને પરિવાર તેમ જ દેશનું નામ પણ રોશન કરી રહી છે હવે તમે હાલ જ લઈ લો જે વુમન્સ વર્લ્ડ કપ ચાલી રહ્યું છે તેમાં આમ સ્ત્રીઓએ આમ ઘણો રોલને પ્લે કર્યો છે એ પણ આમ કોક માતા પિતાની દીકરીઓ જ છે એટલે એ લોકોએ આમ દેશને ઘણા આગળ વધારવામાં ઘણો પ્રયત્ન કર્યો છે
એટલે જ ને એના પર તો આપણને બહુ જ ગર્વ થાય
હા અને દીકરી તો આમ પરિવારનું હૃદય હોય છે ત્યા પોતાના પ્રેમ લઈ લો લાગણી અને સંસ્કાર થી પરિવારને એક સાથે આમ બાંધીને રાખતી હોય છે માતા છે પિતા છે બેન છે પત્ની છે અને દીકરી જેવી આમ ગણીક ભૂમિકાઓમાં તે પોતાની જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવે છે
હા બધા જ રોલમાં એનો પોતાનો સ્નેહ ભાવ એવો ઉમેરે છે ને જ્યા દૂધમાં ખાંડ ભરી જતી હોય એવી રીતે બધામાં ભળી જાય
હા ઘરની સાથે સાથે તો આમ શિક્ષણ છે રમત ગમત વિજ્ઞાન ટેકનોલોજી અ સૈન્ય રાજકારણ અને વ્યવસાય જેવા ક્ષેત્રોમાં પણ સ સફળતા મેળવી રહી છે
અત્યારે કોઈ વસ્તુ એ બાકી નથી જેમાં છોકરીઓ ના હોય
હા સાચી વાત છે એટલે દીકરી તો આમ ઘરનું ગૌરવ કહીએ ને એ જ છે અને આજના સમયમાં તો કેવું કે દીકરીઓ આમ ડોક્ટર છે એન્જિનિયર છે વૈજ્ઞાનિક છે શિક્ષક છે પોલીસ અધિકારી છે પાયલટ છે અને અંતરિક્ષ યાત્રી બનીને પણ આમ દેશની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપી રહી છે
એજ ને એક સમય એવો હતો કે જયારે ઘરના ઉમરા ઓળખવાની તાકાત નહોતી રહેતી અને અત્યારે તો પાયલટ ને અવકાશ યાત્રી બનીને આખું દુનિયા ફરી લીધું છે એટલી તાકાત હોય છે
હા અને તેઓ આમ સાબિત કરી રહી છે કે તક મળે ને તોી દીકરી કોઈથી ઓછી નથી
નથી અને એને તાકાત ની તો વાત જ ક્યાં જવા દેવી એને તાકાતની તો વાત જ થાયવી નથી એનામાં એક આખો માણસ સર્જન કરવાની તાકાત છે તો શ શું તાકાત ના હોય
હા એ તો ઘણી સાચી વાત કીધી હો તમે
આખું માણસ એક કણમાંથી ઉઊભું કરી શકતું હોય તો શું તાકાત ના હોય
અને દીકરીને તો આમ સમાન શિક્ષણ સમાન અધિકાર અને સુરક્ષિત વાતાવરણ મળવું જોઈએ માતા પિતા અને સમાજની ફરજ છે કે દીકરીઓને આમ ભણાવે આત્મનિર્ભર બને અને તેમના સપનાઓ સાકાર કરવામાં મદદ કરે એની માટે તો સરકાર પણ જુઓ ને બ બેટી બચાઓ બેટી પઢાઓ જેવામ અભિયાનો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે મહત્વ ની ભૂમિકા ભજવી રહ્યા છે
એ તો સરકાર પણ ઘણું બધું બ છે અત્યારે ઘણા મા બાપ પણ એવું સમજી રહ્યા છે પણ અત્યારે અત્યારના ટાઈમ મે પણ જોવા જઈએ ને આ બે હાજાર છવ્વીસ ચાલે છે તો પણ અમુક જગ્યા એવો ટાઈમ છે ને કેી જ્યા છોકરીઓને ચાન્સ આપવામાં આવતો નથી
હા અને આજના ગામડાઓમાં પણ તમે જુઓ ને તો અમુક ઘરના લોકોની માનસિકતા પણ એવી છે કે બીટીને ભણાવી ના જોઈએ
ના ભણાવી જોઈએ એજ ને એ લોકોને મોકો જ નહીં મળે તો કેવી રીતે આગળ વધી શકશે
હા અને એમનું કેવું કે બેટીને ભણાવશો ને ત આમ તમારી સામે થશે પણ એ બીટી સામે નથી થતી એનામાં સમજણ શક્તિ આવે છે ને એના લીધે એ બોલવાનું ચાલુ કરે છે
એજ ને એ હવે સાચા ખોટા માં ફરક કરતા શીખી ગયા
હા સાચી વાત એમ સાચા ખોટામાં ફરક કરતા શીખી જાય છે એટલે બોલતી થાય છે, ને બોલે પણ પોતાના માટે છે. કે પોતાનું જીવન સારું બનાઈ શકે અને આજકાલ તો દીકરીઓમાં કેવું થાય છે. જે કે આપણે લગ્નમાં લઈ લો કે દહેજ દહેજ પ્રથા જ ઘણી વધી રહી છે. કે તમે એક દીકરી લઈ લ્યા છો કોક ઘરનું ગૌરવ લઈ રહ્યા છો એને ખરીદી નથી રહ્યા તો તમે દહેજ માંગો છો
એ જ ને
હા સાચી વાત છે, અને દરેક દીકરીને તમારે સંભાળ રાખવી જોઈએ કેમ કે એને પણ સામે વાળા પરિવારે ઘણી નાજુકથી પાલી પોછી હોય છે. પણ લોકો
અમુક લોકોના ઘરમાં પોતાની દીકરી હોવા છતાં પણ કોઈની દીકરી સાથે એવું વ્યવહાર કરતા હોય છે. એ લોકો સમજતા નથી કે આપડી ઘર આપણા ઘરમાં શું આવે છે.
હા અને અમુક વાર તો કેવું થાય છે, કે દીકરી એના લગ્ન થઈ જાય પછી એના સસરુવાળ સસુરાલ વાળા એને દહેજ ને લઈને ટોર્ચર કરતા હોય છે. અને. એના કારણે એ ઘણી જ દુઃખી થતી હોય છે.
એજ ને પછી એજ લોકા પછી માતાજી કે એ લોકોને પ્રાર્થના કરતા હોય
હા.
ઘરમાં ઘરમાં એ લક્ષ્મી ને જ ના સંભાળી શકતા હોય તો પછી માતાજી તમારું શું કામ કરે
હા. અને અમુક વાર તો હોસ્પિટલમાં અમુક ઘરોમાં તો એવું કે દીકરીને બો જ માનવામાં આવ આવતો હોય છે. તો અમુક જ્યારે અ પ્રેગનેન્ટ થાય છે. કોઈ સ્ત્રી લઈ લો ત્યારે જો એના ભ્રૂણમાં સાબિત થાય કે દીકરી છે, તો એની ભ્રૂણની હત્યા કરી દેવામાં આવતી હોય છે. એ ઘણો ક્રૂર
પ્રથા કહેવાય છે.
હા. અને દીકરીનું સન્માન કરવું એ સમગ્ર સમાજનું સન્માન છે. જ્યાં દીકરીઓને માન સમાન અને તક મળે છે, ને ત્યાં સમાજ વધુ પ્રગતિશીલ અને સુખી બની જાય છે.
એ તમે એકદમ સાચી વાત કીધી હા
અને દીકરી બોજ નથી હોતી પરંતુ પરિવારની શાન સમાજની શક્તિ અને દેશનું ભવિષ્ય છે. તો દીકરીને તમે જો શિક્ષણ આપો સન્માન આપો અને આગળ વધવાની તક આપો એના કારણે એની શિક્ષિત દી અ દીકરી બે પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. તે તેના જ્યાં લગ્ન કરીને જશે એનું પણ પરિવારનું ભવિષ્ય ઉજવ વળ બનાવશે અને જ્યાં રેતી હશે જે તેના માતા પિતા હશે એમને પણ જો અમુક જરૂર પડે, તો એમની માટે પણ એ ઉઊભી રહેતી હોય, છે.
એ તો સાચી જ વાત છે, બધી પરિસ્થિતિમાં હમેશા મનોબળથી, સારા મનોબળથી કામ કર કામ કરતી હોય છે.
હા અને અમુક વાર, તો ઘણી દીકરીઓમાં ઘણો ટેલેન્ટ હોય છે, પણ એ ટેલેન્ટ જો ત્યા અમુક ઉંમર સુધી રાખવામાં આવે પછી મારી દેવામાં આવે, કેમ તુ કે સ્ત્રી છે. એને, લગ્ન કરીને જવાનું છે. એને બીજા, ઘરનુ ખાલી સાર સંંભાળ રાખવાની છે. એવી, વિચારધારણા ના કારણે જ ત્યા એનું એમાં જે, રહેલી જે ખૂબી બાર આવી, શ નથી.
એવુ, એવુ, તો અત્યારે ઘણી બધી જગ્યાએ ચાલતું હોય છે.
હા
અત્યારના જમાનામાં પણ એવું ઘણી બધી જગ્યા હોય, જ છે.
હા, અને અમુક જે આધુનિક પરિવાર છે, એમનામાં એટલી સમજ હોય છે. કે દીકરીને આમ ઘણી જ આગળ સુધી ભણાવતા હોય, છે. એવું નહી, કે તે આટલું ભણી લીધું તો બસ થઈ ગયુ. પણના તુ, ભણ તારાથી ભણાય એટલું પણ તુ આગળ વધ એવી એ લોકોની વિચારધારા હોય, છે.
હા, એ તો છે. જ તે
હા, અને પેલા તો, કેવુ કે અ બા નાના ઉમરમા, જ દીકરીનું લગ્ન કરાઈ દેવામાં આવતું હતુ
હા, એ તો બાર લગ્ન ચૌદ વર્ષની, ઉમરે લગ્ન કરાવે, અને પણ એવું જરૂરી નથી હોતુ. એ લોકો માટે કે એ જ ઉંમરનો છોકરો હોય એનાથી, ઘણી બધી મોટી ઉંમર ના માણસ સાથે પણ કરી દેતા
હા, અને એનુ આપડે જોઈએ તો પેલું સિરિયલ પણ આવતી હતી બાલિકા બધુ. હા, હ તેમા પણ આમ દર્શાવવામા આવ્યુ છે. એટલે બણે એટલુ, તમે એક જાગૃત નાગરિક તરીકે દીકરીને, આમ આગળ ભણાવો અને આગળ વધારો તો દેશનો આમ ઘણો જ વિકાસ
સાચી વાત છે, ક તમે
હા, સારુ સારુ ચલો
હા, આપડી આવી નવી વાતો ચાલતી રહેશે
હા, હા સારુ
કોણ અત્યારે
હા, હા